હલો નમસ્તે હલો નમસ્તે તો આજનો આપણો ટોપિક છે મૃત્યુ અને પરમાત્મા આજનો આપણો ટોપિક છે મૃત્યુ અને પરમાત્મા તો મૃત્યુને પરમાત્માની વાત ચાલુ કરતા પેલા આપણેે મૃત મૃત્યુ અને પરમાત્મા વિશે થોડો પ્રકાશ નાખીએ તો મૃત્યુ શું છે ને પરમાત્મા શું છે. તો મૃત્યુને આપણે જોવા જઈએ તો એવું કહી શકાય કે સમગ્ર જીવન પૂરું થયા પછી જે પરિસ્થિતિ આવે છે, તેને મૃત્યુ કહી શકાય, અને પરમાત્મા કોને કહેવાય તો કે જે પરિસ્થિતિ આવે છે સમગ્ર જીવન પૂરું થયા પછી મૃત્ મૃત્યુની જે પરિસ્થિતિ આવે છે. એ મૃત્યુની પરિસ્થિતિમાં જે જીવનને જેના શરણે જાવું પડે, એને પરમાત્મા કહી શકાય આવો આપણે એક પ્રકાશ નાખી શકીયએ છીએ, તો હવે મૃત્યુ શું છે એને આપણે સમજવાની વાત કરીએ તો એક જો દ્રષ્ટિકોણથી જોઈએ ને આપડે તો ઘણા લોકો માટે મૃત્યુ એક દુઃખદ ઘટના ગણી શકાય, કારણ કે એ લોકો માટે આ જે શરીર છે. શરીર સંબંધ સ્વરૂપે હશે એના માટે આવું કહી શકાય છે જયારે શરીર સંબંધ રૂપે હોય છે તો શરીર અવીના શરીર વિનાશી છે એટલે કે શરીરનો બે વર્ષ પાંચ વર્ષ કે પ્રાણીઓની જોયએ તો પ્રાણીઓમાં ઘણા ઘણામાં બે વર્ષ પાંચ વર્ષ હોય મનુષ્યની વાત કરીએ તો સાઈઠ સિત્તેર થી લઈને સો કે એકસો દસ વર્ષ સુધીનો સમયગાળો હોય છે. કે એટલા સમય પછી આપ આપણે આ શરીરને છોડવું પડશે તો ત્યાર પછી શરીર વિનાશ પામે છે. જયારે આત્માની વાત કરીએ તો આત્મા અવિનાશી છે. એ કોઈ પણ એનો સમયગાળો નક્કી ન કરી શકાય એ કરોડો વર્ષો જૂનો પણ હોઈ શકે છે અને લાખો વર્ષો જૂનો પણ હોઈ શકે છે. આત્મા અસીમ છે. આપણે સંબંધ વિકસાવવાની વાત કરીએ તો આપણે સંબંધ શરીર સાથે નઈ આત્મા સાથે વિકસાવવાનો છે. અત્યારે આપણે એવું કહી શકાય કે આપણે એક યાત્રામાં છીએ આપડે જે કંઈ પણ આપણા સગા સંબંધીઓ છે ભાઈ, બહેન, મિત્ર, માતા-પિતા બા દાદા બાપુજી દરેક પણ વ્યક્તિઓ સાથે આપણે એક યાત્રામાં છીએ જેની સાથે ખબર જ છે કે આપડે આજીવન જે છે ત્યાં સુધી આપણે ટકવાના છીએ પણ જન્મો જનમ સુધી ઈજ વ્યક્તિ સાથે ટકી શકીએ એવું કેવું બહુ અઘરું ગણી શકાય છે. હવે જયારે પરમાત્માની વાત કરીએ આપણે તો પરમાત્મા એટલે શું તો પરમ આત્મા પરમાત્માની જયારે આપણે સંધિ છૂટી પાડતા જોઈએ તો એવું જોઈ શકાય કે પરમ આત્મા એટલે પરમાત્મા હોઈ શકે છે. હવે પરમાત્મા છે પણ એને ઓળખવો કેવી રીતે હવે અત્યાર સુધીના કોઈ પણ ધર્મને તમે જોઈ લે હિન્દુ મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી બધાની અંદર ઈશ્વર અલ્લાહ ભગવાન બધાની વાત કરવામાં આવી છે પણ હકીકતમાં કોઈ સાક્ષાત રીતે એને જોયો નથી તો મારી દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ ને તો મને એવું લાગે છે કે ઈશ્વરને જોવા કરતા, ફીલ ઝડપથી કરી શકાય. આપડી નજર એટલી સક્ષમ નથી. કે કોઈ ઈશ્વર ને જોઈ શકે, પણ હા આપણી સમજણ શક્તિ કે આપણી જ્ઞાન એન્દ્રિયો એવી છે કે, જે ઈશ્વરને મહેસૂસ કરી શકે. કે ભાઈ હા અહીંયા ઈશ્વરીય છે. આપણે ઘણી વાર જોવા જઈએ, કે કોઈ મોટા મંદિરોની અંદર કે કોઈ જગ્યાએ આપણે જઈએ કે જ્યાં બ્રહ્મવાસ હોય ત્યાં આપણે જઈએ આપડ થોડો ઘણો સમય વીતિત કરીએ ત્યાં, એટલે આપણા મનને શાંતિ મળે. એક અંદર થી એક એવું લાગે કે આપડે ઉર્જામય છીએ. ઘણી વાર સવાર જોતો, તો ઘણા લોકો હનુમાન ચાલીસા આવગડતા હોય છે. કે મુસ્લિમ લોકો એનું કોઈ પણ જગ્યા હોય વગડતા હોય છે, એ શું કામ કરે છે? તો ઇ એના માટે કરે છે કે એને એવું વ્યતીત થાય કે ઈશ્મરની નજીક છે એ લોકો, એટલા માટે કરતા હોય છે. તો આ વિચાર માર મારા છે, હવે તમે તમારા વિચાર થોડા ઘણા વ્યક્ત કરો.
બિલકુલ બિલકુલ, તમે જેમ ભાઈ વાત કરી કે આપણે મૃત્યુને જે તમને જે વાત કરી કે ભાઈ, પરમાત્મા તો પરમાત્મા છે તે બે શબ્દો આધારિત આપણે સંધિયે ની છૂટી પાડતા આપણને જણાય છે કે પરમ પ્લસ આત્મા છે એમ તો આ ત્મા નો જ એક ભાગ છે કે જે પરમાત્મા સુધીનો એક કહી શકાય કે જેના દ્વારા ઘણા બધા એવા વિદ્વાનો છે કે જેને પોતાની યથાશક્તિ પ્રમાણે, અને પોતે કંઈક એવી વસ્તુ પામી છે, કે જેના માધ્યમ થી એ વસ્તુ છે તે પરમાત્મા સુધી પોતાની આત્મા વડે ત્યાં પહોંચવા માટે ઘણા બધા એવા સખત અને સખત પ્રયત્નો કર્યા છે, અને ઘણા બધા અત્યારે વિદ્વાનો છે કળિયુગમાં કે જે પોતાની રીતે પોતે જ કઈ જે દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હોય છે, તો એના માધ્યમ થી છે એ પોતાની આત્મા દ્વારા પરમાત્મા સુધી પહોંચવા માટે, ખુબ જ અત્યારે સખત પ્રયત્ન કરી રહ્યા છે. અને આવનારા સમયમાં પણ ઘણા બધા એવા વિદ્વાનો થશે કે જે પોતાની દિવ્ય શક્તિ નો ઉપયોગ કરી અને આત્મા રૂપી જે પરમાત્મા ને પહોંચવા માટેના ઘણા બધા એવા માર્ગો છે, તમને પણ ખ્યાલ હશે કે હમણાં જ ઘણા બધા માર્ગો ખુલ્યા છે, જેમકે કોઈ અ શ્ર્ધાનો વિષય છે તો એ શ્ર્ધામાં અ પોતાની આસ્થા ના આધારે પણ ઘણા લોકો ભક્તિનો માર્ગ અ ઓપ્શન છે, તો ભક્તિ ના માર્ગ દ્વારા પણ ઘણા લોકો છે તે પોતાની રીતે જ કઈક વસ્તુ તે પામતા હોય છે એમ, એટલે અત્યારે જુઓ તો ઘણા બધી એવી વસ્તુ અત્યારે એક પણ અ એવી વસ્તુ નહી હોય કે, જે અ પરમાત્મા સુધી પહોંચવા માટે માનવીય છે તે એના પ્રયત્ન ભઇ કેમ કે બધી જ વસ્તુ એક પણ એવી વસ્તુ નથી કે માનવીય પરમાત્મા સુધી પહોંચવા માટે પણ અ છે તે પ્રયત્ન ના કર્યો હોય કેમ કે દરેક વસ્તુમાં માનવી છે તે પરમાત્મા સાથે જોડાવા માટે મથતો હોય છે, કેમ કે માનવી ન જીવન જ એ પ્રકારે થઈ ગયું છે કે સવારે ટિફિન નું ડબલું લઈ અને નીકળી જવાનું. પાછું સાંજે આવી જવાનું. પાછું ખાય પી અને પાછું સુઈ જવાનું, પાછી એજ સવારે એજ જે સાયકલ છે, એ પ્રમાણે માનવી અત્યારે ખુબ જ પો તાના સમયમાં અત્યારે ભૂજ થયેલો છે, એટલે એ પ્રકારે જ આખી સાયકલ ચાલતી હોય છે, એટલે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે માનવી એ વસ્તુને સમજી ના શકતો હોય, એટલે કે ઘણા બધા એવા જે વિદ્વાનો છે. એ પણ અ ઘણા બધા માર્ગ દ્વારા પોતે કઈક એમને કઈક એવી અ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરી હશે અથવા તો એ ભક્તિ નો કહી શકાય વિષય, કેમ કે ભક્તિ ના માર્ગ ઉપર ચાલે છે. તો એમાંથી એને કઈક અ એવી અ શક્તિ પ્રાપ્ત થઈ હોય. તો એના માધ્યમ થી એ વસ્તુ એ આગળ જતા હોય છે, એમ એટલે એવું જરૂરી નથી કે ભક્તિ માર્ગ થી પણ તમે અ બીજા કોઈ માર્ગ ઉપર તમે જાઓ તો એનાથી પણ તમે કોઈક એક વસ્તુ છે, તમે પામી શકો છો એમ એટલે, ઘણા બધા એવા માર્ગો છે. કે જે પરમાત્મા સુધી પહોંચવા માટેના છે અને સખત અને તમે જેમ વાત કરી કે ભાઈ સવારે વેલા ઉઠી ને ઘણા લોકો છે. તે પોતાના ધર્મ ના આધારે અલગ-અલગ રીતે પોતે કઈક ને કઈક એવા જે હનુમાન ચાલીસા તમે વાત કરી તો ઘણા બધા એવી આરતી છે, હનુમાન ચાલીસા છે કેટલાક એવા ભજનો છે, પુરાણો છે. તો એ બધા લોકો સવારે વહેલા છે, તે અ પોતાના મોબાઈલ માં અત્યારે ડિજિટલ યુગ છે, તો મોબાઈલ દ્વારા એ વસ્તુ ચલાવતા હોય છે, તો કહી શકાય કે એક પ્રકારે એ એનું માઇન્ડસેટ બનશે એ વ્યક્તિનું, કે જે પણ અ.. સવારે ઉઠેલા જે લોકો છે, તો એના વિચાર અ સારા થઈ શકે અને જે નેગેટિવ જે વિચારે છે, તો એ ત્યાં જ એ વિચાર અ રોકાાય જાય અને ધીમે-ધીમે એ વિચાર છે તે પોઝિટિવ તરફ વળે અને પોતાનો જે દિવસ છે એ દિવસ આખો સારો જાય. તો એ પ્રકારે માનવી સખત પ્રયત્ન કરતી હોય છે, તો એના વિશે શું કેશો તમે? શું પ્રકાશ પાડશો એ વાત ઉપર
જી બિલકુલ-બિલકુલ તમે જે વાત કરી કે ભાઈ આપણે સૌ ધર્મો પ્રત્યે થોડું આગળ વધવાની જરૂર છે, જેમ જ જણાવતા આપણને મને આનંદ થાય છે કે ભાઈ અત્યાર ના લોકો ધર્મ પ્રત્યે પણ એટલા જાગૃત થઈ ગયા છે, ઇશ્વર પ્રત્યે પહોચ માટે એટલા જાગૃત થઈ ગયા છે. આ વાત જાણતા ખુબ આનંદ થાય છે અને તમને જણાવતા પણ ખૂબ-ખૂબ મને આનંદ થાય છે. તો આ વાતમાં હું પ્રકાશ પડતા એવું કહીશ કે, જયારે વાત ધર્મ ની આવે છે, ત્યારે ધર્મ પ્રત પ્રત્યે આગળ વધવું, ઈશ્વર પ્રત્યેના પ્રેમ ભાવના લાવવી ખુબ સરસ વાત છે. પણ, જયારે ધર્મો પ્રત્યે આંધળું થઈ જવું તે મને યોગ્ય લાગતું નથી. આપણે ઘણી વાર એવું જોયું હશે આપણે કે, આતંકવાદ ની તમે વાત સાંભળેલી છે. કે આતંકવાદ શું છે? તો આતંકવાદમાં કેવું છે, કે કોઈ એક સ્પેસિફિક ધર્મને માનવા માટે લો કોને પ્રેરિત કરવામાં આવે છે, પ્રેમથી પૈસા આપી, રિસ્વત આપીને કે પછી ન માને તો બળ જબડીને, કત્તલ કરીને હત્યા કરીને આ વસ્તુ પણ કરવામાં આવે છે, તો આ એવું કહી શકાય કે આવું ઈશ્વર ક્યારેય ઈચ્છતો નથી. એવો ઈશ્વર કોઈ નથી, આપડે ઈશ્વર ને આપડા માતા-પિતા સમાન ગણીએે છીએ. અ હિન્દુ ધર્મમાં દેવીઓને મા સમાન દેવતાઓને પિતા સમાન ગણે છે બીજા કોઈ પણ ધર્મમાં પણ દેવી દેવતાઓ સર્વપરી હોય છે એવું કહી શકાય છે. અને એને સર્વપરી ગણવા પાછળનું રીઝન એ છે કે ભાઈ મૃ ત્યુ પછી આપણે એના શરણે જવાનું છે એટલા માટે સર્વોપરી ગણતા હોય છે. પણ તમે એક વસ્તુ વિચારો કે ભાઈ કોઈ પણ માતા પિતા એવા હશે કે ભાઈ એનો છોકરો માનતો નથી એની વાત તો એને મારી નાખીને પણ એની વાત મનાવશે આ વાતો ઉપર આપણે જયારે વાત કરીએ આપણને અચંભવ પામે કે એવા તો કેવા માતા પિતા કે જે વાત મનાવા માટે છોકરાને મારી નાખવા ઉપર આવી જાય તો આ વસ્તુ જોતા એવું લાગે છે કે ભાઈ આવું કોઈ ઈશ્વર ઈચ્છતો ન હોઈ ઈશ્વર કોને કહી શકાય. કે જેનામાં ઐશ્વર્ય રહેલું હોય. ઐશ્વર્ય એટલે તમને સમજવા માંગું કે ઐશ્વર્ય એટલે પ્રેમ ભાવ સદકાર આબરૂ અને બધાનો સ્વીકાર હોય એને ઈશ્વર કહી શકાય. કે ઈશ્વરની અંદર બધાનો સ્વીકાર હોય ઈ જાતી પાતી નહી જોવે ઊચ્ચ નીચ નહીં જોવે રંગ કે કુરંગ નહીં જોવે કર્મ કે કુકર્મ નહી જોવે જ્યારે કોઈ પણ વ્યક્તિ ઈશ્વરના શરણે જાય આ પર્સનલી મારું માનવું એવું છે. કે જયારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ થઈને પોતાના બધા ગુનાહોને કબૂલ કરીને ઈશ્વરની પાસે જાય. ત્યારે મને નથી લાગતું કે ઈશ્વર એને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતો હશે. કારણ કે ઈશ્વરની અંદર જ ઐશ્વર્ય રહેલું છે. ને ઐશ્વર્ય એટલે સમગ્ર સંસારને ગણી શકાય કે જેની અંદર સમગ્ર સંસાર રહેલો છે એ માણસને બધા ને માફ કરવાની એનામાં ક્ષમતા રહેલી હોય છે. આપણે હિન્દુ ધર્મમાં પણ ઘણા બધા દેવી દેવતાઓ છે જેમાં નામ પણ એમના સ્વભાવ ઉપર લે પડેલા છે આપડે ભગવાન શંકરનું એક નામ છે ભોળાનાથ. એમનું ભોળાનાથ નામ પાડવા પા છળનું કારણ શું છે કે એ સૌથી વધારે ભોળા છે. એ બધા માટે સ સમાન રહી શકે એવા ભોળા છે. એટલા માટે આવું કહી શકાય છે. તો હવે સમય વધારે નથી એટલા માટે હવે બીજી વાર મળીએ આપડે
ચાલો મળીએ હા હા મળીએ.
મળીએ.